હ બસ મજામાં તમે કેમ છો
અમે પણ બી મજા મે શું કરતા હતા
બસ કઈ ન ફોન લઈને બેઠી હતી તો વિચાર આવ્યો કે કઈક નવું શીખવું છે આજે તો શું શીખવું હા શું શીખ હું એ કઈ સમજ નતી આવતી તો મને થયું લાવો તમારી જોડે વાત કરું તો કઈક મને નવું આઈડિયા મળે કે હું શું શીખી શકું
હાચી વાત હૈ તો તમે આખા દિવસ ખાલી ઘરનું જ કામ કરો કે ઓર કોઈ દુસરું કામ બી તમે કરો છો
મ ના મારે જોબ બી ચાલુ હોય છે જોબ સાથે ફ્રીું હોય એટલેમુક તેમમ તો એવું થાય કે નહી નવરા બેઠા છે તો કઈક નવું શીખીએ
હાચી વાત હૈ તો આપણે ઘરનું કામ બી ઘણીક વાર કરીએ તો સારું કહેવાય તમે સિલાઈ મશીનનું કામ કરો છો
હમ હા એ મને આવડે છે. મને નવું નવું શીખવાનો બહુ શોખ છે એટલે હું સેવાન છે પાર્લર છે પ પેલું માટીનું વર્ક છે એવું બધું તો હું જાણું છું એ બધું થોડું થોડું કરું છું મતલબ હા જે
હાચે હા બોલો.
જેટલું આપડે જરૂરી હોય એટલું કામ તો હું જાણું છું. પણ મને બધું કંઈક ને કંઈક નવ નવું શીખવાનો શોખ છે. એટલે હું વિચારું છું કે હવે કંઈક નવું શું શીખી શકીએ આપણે.
સાચી વાત તમારી હાચી વાત હે. તો આપણે ઘેર બેઠે મશીન પર બી આપણે નવું કામ આપણે કર હકીએ. આપણે ગમે તે આપણે ડ્રેસ આપણે ડ્રેસ પહેરવી હોય તો આપણે અડધો કલાકને આપણે પોતે જાતે મશીન ઉપર સીવન પેરી નાખીએ હાચી વાત એ નહીં? ને ટેલર જોડે તો આપ આપણે જઈએ તો આપને ટાઈમ આલે બે દિવસ, તેણ દિવસ, પાંચ દિવસ એવું.
હા એ વાત તમારી એકદમ સાચી છે. એટલે મને બેજ વિચાર આવ્યો તો હવે વિચારું છું કે કોઈ યુટ્યુબ કે એના પરથી કોઈ નવી સ્ટાઈલ ગોતી ને કંઈક નવો ડ્રેસ સીવાનું ટ્રાય કરું. હું ખાલી રેગ્યુલર ડ્રેસ જ સીવી શકું છું. કોઈ નવું ડિઝાઇનર કે એ ટાઈપનું સીવતા મને નથ નથી ફાવતું. તો હું એ શીખી શકું.
હાચી વાત હે. હવે તો બધું યુટ્યુબ ઉપર કેટલી બધી નવી નવી ડિઝાઇન બતાવે સે.
હા એકદમ સાચી વાત છે. અને ખરેખર આપડે જયારે ફ્રી બેઠા હોય ત્યારે કંઈક ને કંઈક નવું શીખ્યા કરવું જોઈએ આપણે લોકને.
હાચી વાત હે તમારી.
મને તો બધું નવું નવું શીખવાનો ને જાણવાનો બહુ શોખ છે. એટલે બંને ત્યાં સુધી મેં ઘણું બધું શીખી લીધું છે. જેમ કે સીવણ છે, પાર્લર છે, મઢવર્ક છે. પછી અત્યારે તો કોમ્પ્યુટરમાં બધું કરેલું છે. અત્યારે હવે નવું નવું ફોનની અંદર એઆઈ ને બધું આવે છે ગૂગલ જેમીની ને તો એ બધું શીખવાનું પણ ટ્રાય કરું છું. કે ફ્રી બેઠા હોઈએ તો આપડે કંઈક નવું શીખીએ.
હાચી વાત હે. હાચી વાત હે. તો તમે સિલાઈનું આવો કામ કરો તો બી નવું કહેવાનું આવું આપણા માટે સારું કહેવાય.
હ હા સાચી વાત છે. નોર્મલ સાદું સીવતા હોય એના કરતા કંઈક નવું સીવા મળે.
હાચી વાત આપણે ગમે તે કોઈ લૂગડું ફાટેલો હોય તો આપે ફટ દઈને મશીન ઉપર સીલી નાખીએ હાચી વાતે કે નહીં?
હા એકદમ સાચી વાત છે. અને હવે આજકલ તો મશીનોમાં પણ અલગ અલગ બધે પેલું ભરતને વર્કને એવું બધું કરી શકતા હોય એ રીતનું પણ મશીન આવતું હોય છે. તો કંઈક નવી નવી ડિઝાઇન પણ એના ઉપર શીખીને આપણે કઈક કરી શકીએ.
હાચી વાત હે હવે તો કેટલી બધી પીકો આપણે ઓઢણી પીકો કરવાની મશીન બી આવે, ડિઝાઇન કરવાની બી મશીન સીન આવે લુગડા સિલવાની બી તમે તમને જો સારું લાગે ને ઓ બી તમે કરી હકી એના ઉપર
હા એકદમ સાચી વાત છે તમારી. અને બધ બધાએ કંઈક ને મને એવું લાગે છે કે બધાએ કંઈક ને કંઈક તો શીખવું જ જોઈએ. જયારે ફ્રી બેઠા હોય અત્યારે કઈક નવું રસોઈ બનાવાનું છે, કે કોઈ એક નવી વસ્તુ છે. અ શીખવાની કોઈ ઉંમર નથી હોતી કે ના આ ઉંમર સુધી જ આપણે શીખ્યું શકીએ. કોઈ પણ ઉંમરે આપડે કંઈક નવું શીખી કઈ જાણી શકતા હોઈએ છીએ.
હવે તો બધું આપણે સરળ થઈ ગયું કેમ કે આપણે મોબાઈલ ઉપર યુટ્યુબ ખોલીએ ને તો બધું આપણે શીખવા માટે મલે. ગમે ત્યાં આપણે રેસીપીનું બારમ કે તોય આપણે કશું કોઈ બી મશીન ઉપર આપણે કામ કરવું હોય તો આપણે શરીર ઉપર આપણે પાર્લરનું કામ શીખી તો બધું આપણે મશીન ઉપર હવે તો બતાવે છે તો આપણા પાડે સુવિધા ભી સારી સે.
હા એકદમ સાચી વાત છે. અને આજકાલ તો સરકાર પણ આપડે નવું જે શીખ વાને જેને શોખ હોય. એ લોકોને અત્યારે ઘણા બધું પ્રોત્સાહન આપતું હોય છે ફ્રીમાં ઘણા ક્લાસીસવ બધું કરાવતા હોય છે. એમાંથી આપડણે નવું નવું શીખી શકીએ. તા હોયએ જે બહુ ઓછી કિંમત નુ હોય છે પેલા જે પોતનુ ઘણા મોંઘા ખર્ચાડ પડ થાય એને બદા બ અયારે નજીવી એવી કિંમત ચૂકવીને પણ આપણે કંઈકનેવું શીખ તે શકતા હોય છે.
સાાચી વાત તમારી.
અને જો આપણને કઈ શીખવાનો શોખ હોય તો આપણે બાળકમાં પણ કઈક નવું નવું શીખવા માટે એને પ્રેરણા આપી શકે જેમ કે અત્યારે નાના બાળક હોય. તો એને સ્વિમિંગ છે. કે સાયક્લિંગ છે અને આજકાલ તો આપડે જે પ્રમાણે નો સમય ચાલે છે. પ્રમાણે બાળક પછી છોકરી હોય કે છોકરો હોય એને કરાટે શીખવું બહુ ખુબ જરૂરી થઈ ગયું છે.
સાાચી વાત આ બહુ તમારે બહુ સારી વાત લાગી એ એને એને છોકરાને શીખડાવુ બી આપણે સારી વસ્તુ કેવાય.
સાચી વાત છે અને આજ ચાલ તો હવે નવરાત્રી ને બધું ફેસ્ટિવલ આવશે. તો અત્યારથી જ બધા ગરબલા ગરબા ક્લાસ ને બધું ચાલુ થઈ ગયું છે. જો સમય નું આપણને અભાવ ન હોય આપને પૂરતો સમય મળતો હોય તો કોઈ એવા ગરબા ક્લાસ કેવું પણ આપણે જોઈન કરી શકીએ.
સાાચી વાત તમારી.
સ્વમિંગ છે. કે ગરબા છે કે એવું કઈ શીખીએ તો એનાથી આપડી શારીરિક ક્ષમતા આપણું. શરીર ને બધું પણ સરખો વિકાસ થતો હોય છે.
ના આપણે ગમે તે આપણે ગમ અમે તે વસ્તુ આપણે શીખવાની કોશિશ કરીએ ને તો આપણે મજા બી આવે ને આપણે આગળથી આગળ વધવું બી મજા વધી આપે
ના એકદમ સાચી વાત છે તમારી.
જે વાત નહિ.
જે લોકો કઈ શીખતા નથી એ પછી અત્યારના સમયમાં પાછળ રહી જતા હોય છે. ક્યારેક કોઈ જગ્યા આપડે બહાર ગયા હોય. તો પછી આપણને એવું લાગે કે બધા કોઈ ટોપિક પર વાત કરતા હોય અને એ વસ્તુ આપણને ખબર જ ન હોય. તો ત્યારે સમય પ્રમાણે જે કઈ નવું આવતું હોય આપડણે નવું નવું શીખ્યા જ કરવું પડતું હોય છે. જેમ કે ફોનમાં છે કે કોમ્પ્યુટર છે કે બીજી કોઈ વસ્તુ છે. ગમે તે એનેવે ટેકનોલોજી આવે તો એ ટેકનોલોજી માં શું છે. કેમનું છે એ બધું શીખવું જ પડે છે આપણેે તો જ આપણે સમય પ્રમાણે આગળ વધી શકીએ છેએ અને ખર આપડે આ સમયમાં પાછળ રહી જતા હોઈએ છીએ.
હાચી વાત છે તમારી
પેલાનો સમય તો એવો હતો કે આપને. આપડી ખાલી જે લોકલ લેંગ્વેજ હોય એ આપણને આવડતી હોય આપડ ભાષા તો આપડે ચાલી જતું હતું પણ આજકાલ તો આપને હિન્દી અને અંગ્રેજી ખાસ કરીને અંગ્રેજી તો અત્યારે બધ એકદમ જરૂરી થઈ ગયું છે તો આપડે અંગ્રેજી પણ ધીમે ધીમે શીખવું જરૂરી. અને જો ક્યાંય બહાર જવું હોય આપણે. તો તો અંગ્રેજી પેલા જરૂર પડતી હોય છે ઘણા લોકો ગુજરાતી તો સાૌ સમજતા જ નથી હોતા પણ અંગ્રેજી અને હિન્દી ભાષા એવી છે કે મોટી ભ આપે કોઈ પણ જગ્યા એ જઈએ તો એ લોકો એ સમજીને બોલી શકતા હોય છે.
હિન્દી બી બહુ ચાલે છે ને ઇંગ્લિશ બી બહુ ચાલે છે.
એકદમ સાચી વાત છે એટલે આપડે એ પણ શીખવું જોઈએ જેમ આપડે લોકો. હિન્દી ને અંગ્રેજી શીખીે છીએ એ રીતના ઘણા લોકો એવા તા હશે કે જેને ગુજરાતી નથી આવડતું અને નવું નવું સે શોખ હોય તો એ ખાસ કરીને ગુજરાતી શીખી શકતા હોય છે અને ઘણા લોકો શીખતા પણ હોય જ કઈક નવું જને જાણવાનું ને શીખવાનું પેલું હોય એમ.
હાચી વાત છે.
બધાની અંદર કઈક નવું શીખવાની જિજ્ઞાસા તો હોવી જ જોઈએ.
સાચી વાત આપ આપણે ગમે તે છોકરા આપણે કહી દઈએને કે મમ્મી આ તો મારા માટે નવું વસ્ તું બના તો બી આપણે યુટ્યુબથી જોઈને આપણે બનાવી નાખીએ આપણે આપણા માટે સરળ કહેવાય. કે આપણે બધું મોબાઈલ ઉપર જોવા જોવા મલે છે ને ગમે તે વસ્તુ આપણેે છોકરા કહીએ ને તો ફટ દઈને આપણે બનાવી નાખીએ.
અને આજકાલ ના બાળકો તો એટલા હોશિયાર છે કે એને પણ કંઈક ને કંઈક નવું કરવું ને એવું ગમ હોય છે જયારે આપણે ના ના હતા ત્યારે આપણે ખાલી તોફાન મસ્તીને રમત ટાઈમ કાઢતા જયારે અત્યારના છોકરાઓ તો ફ્રી પડે તો કઈક ને કઈક આ તો એવું બધુંવામાંનો સમય કાઢતા હોય છે તો એમાંથી ઘણું આપને પણ નવું જાણવાને શીખવા મળતું હો કે ના આમ કરીએ તો આમ થાય છે. વેસ્ટ માંથી બેસ્ટ ખરાબ નકામ હોય એમાંથી બહ સારી વસ્તુ બનવાનું પણ એમાંથી આપડણે શીખીએ છીએ. એ ઘણી વસ્તુ આપડણે એવી રીતના બનાવી શકતા હોઈએ છીએ.
હાચી વાત છે. ને છોકરાને શું કહેવાય બા આપણે બાળનું છોકરાને નવી નવી આઈટમ બનાવી ને. તો આ છોકરાને સારી લાગે રોટલી શાક ને દાળ ભાતો આપી હોય તો રોજ. રેડ રેડ કરતા હોય.
હા એકદમ સાચી વાત છે બાળક ને કઈક નવું જોઈતું હોય છે.
નવું જ જોતું હોય બાળકને તો.
એકદમ સાચી વાત છે તમારી અને આજકાલ તો બાળકો બહારથી બધું દેખીને દેખા દેખ. પણ એ લોકો બધું નવું શીખવાનું ને નવું કરવાની ટ્રાય કરતા હોય છે. આપડણે ઘણા મોટા ના થયા ત્યાં સુધી આપને ઈંગ્લિશ ને હિન્દી સાનું આવડતું. પ્રોપર ગુજરાતી હોવાના પેલા એ. જયારે આપણું બાળક બે કે ત્રણ વર્ષ ન બોલતા શીખે ત્યારથી જે પ્રોપર હિન્દી અને ગુજરાતી તો બોલી જ શકતું હોય છે પણ મોટા ભાગનું ઇંગ્લિશ પણ બોલતું હોય છે. એ ખરેખર ફોન જોવા. એનાથી થાય છે આપણને એવું લાગતું હોય કે ફોન એ ખરાબ પેલું. પણ એવું નથી. જો બાળકને સમજદારી પૂર્વક આપણે ફોન આપીએ તો ફોન માંથી પણ ઘણું નવું શીખી શકતું હોય છે. ભણવાની વસ્તુ છે કે કોઈ આર્ટ એન્ડ ક્રાફ્ટ છે. કે કોઈ નવી ભાષા છે અને બાળક જયારે નાનું હોય. અત્યારે જે જોવે ને શીખે એને લાઈફ ટાઈમ કામ રહેેતું હોય છે.
હા કોઈ દાણા મુસીબત ના આ્યા ને.
હા એકદમ સાચી વાત છે તમારી.
અમે તો બહાર જવાની જરૂરત નહી બધું આપણે યુટ્યુબ ઉપર બતાવે છે ને. છોકરા માટે આપણા માટે ઘરની વસ્તુ માટે બધું આપણે યુટ્યુબ ઉપર બનાવીને. તો આપડણે ફળ દેને બનાવી નાખીએ આચી વાત કે નહી. આપણે યુટ્યુબ ઉપર ગમે તે વસ્તુ આપણે. બા બનાવીએને તો બી મજા આવે ને આપણે શીખવા બી મળે. ના આપણે ધ્યાન ભ એ ના આપણે નોલેજ ભ મળે યુટ્યુબ ઉપર.
એકદમ સાચી વાત છે ટેકનોલોજી ને લીધે આપડેધું બહુ સરળ થઈ ગયું છે.
ચલો આમ તમારા સાથે મને વાત કરતો બહુ મજા આવે છે મને ગમ્યું પણ છે મને શીખવા બી મળ્યું છે. ને આપણે વાત બાદમે ફેરે મળ લીએ છે આચી વાત.